હ, હલો.
હા, કેમ છો તમે?
બસ મજામાં છું. તમારે કેવું છે?
અમે બી મજામાં જ છીએ.
હમ્મ.
હાલ શું કરતા તા. હા, અવાજ સા આવે છે.
અચ્છા હાલ તો હમણાં બહાર પ્રકૃતિ નું આનંદ માણી રહ્યો છું હમણાં થોડાક દિવસો પહેલા અહીંયા વરસાદ આવેલો તેથી. તમે શું કરી રહ્યા છો?
હા હા બસ હું પણ એજ જો તો તો કે વરસાદ હમણાં થોડા થોડા સમય પેલા આયો હતો પણ હવે હાલ થોડો વરસાદ કઈ દેખાતો નથી બે ત્રણ દિવસથી. અને એના લીધે હવે વરસાદ પડ્યો ત્યારે બહુ મજા આવી પણ હાલ હવે એટલી મજા નથી આવતી કેમ કે વરસાદ ના ઓછો થઈ ગયો છે અને એના લીધે ગરમી પણ વધી ગઈ છે.
હા, તમારી વાત અહ એકદમ સાચી છે. હમણાં વરસાદના સીઝનમાં વરસાદ પડે તો આપણને ઘણું સારું પણ લાગે છે અને જ્યારે વરસાદ ના હોય ત્યારે તેના રીતે ગરમી પણ આપણને એટલી જ લાગે છે.
સાચી વાત છે.
હ ત્યાં કેવો વરસાદ છે તમારે ત્યાં?
વરસાદ હાલ બે દિવસ પહેલા વરસાદ પડ્યો બે દિવસ સતત. એમાં સારો વરસાદ પડ્યો એટલે બહુ મજા આવી. એમ ઉનાળા પછી વરસાદ આવે એટલે એમ ખુશી ભી થાય અને મજા પણ આવે. પણ હાલ બે દિવસ થી વરસાદ નથી તો થોડું એને હવે રાહ જોઈ રહ્યા છે વરસાદ આવે એવો.
અચ્છા, અહિયાં પણ હમણાં આજે જ વરસાદ નથી પડ્યો બાકી કાલે તો ધોધમાર વરસાદ પડ્યો હતો જેનાથી રસ્તા પર બધે પાણી ભરાઈ ગયું હતું લોકો ત્યાં નાના બાળકો તો બાળકો પણ હવે તો મોટાઓ પણ વરસાદનો ખુબ આનંદ માને છે. તમે સમજી શકો છો કે કઈ રીતના બાળકો મજા લેતા હશે.
બરાબર.
હા.
વરસાદ એક ઘડી પડે છે જયારે આપણે જરૂર હોય છે ત્યારે, એ આપડી જરૂરિયાત હોય છે પણ જયારે વધુ વરસાદ પડી જાય છે ત્યારે એ આપણા માટે થોડું નુકસાનકારક બી હોય છે જેમ કે વરસાદ ના લીધે, ખાસું બધું નુકસાન થાય છે તમે કીધું કે રસ્તા પર પાણી ભરાઈ જાય છે જેના લીધે, જે સાધનો છે. પછી લોકોની અવર જવર માં તકલીફ પડે છે, પછી જે નાના છોકરાઓ છે કે જે ભણતા લોકો છે, એમને સ્કુલે કે કોલેજ જવાવામાં પણ તકલીફ પડે છે, પછી બાકી બીજું બધું બઉક તકલીફો હોય છે કે જેમ કે, અમુક વરસાદ વધારે વરસાદના લીધે. પ્રોપર્ટીને બી નુકસાન થાય છે જેમ કે બિલ્ડિંગો પડી જવી કશું રસ્તા ખો ધોવાઈ જવા જેના લીધે ઘણી બધી તકલીફો માણસોને પડી શકે છે.
હા, તમારી એકદમ સાચી વાત છે. પણ તમે જાણો છો કે વરસાદ? પ્રકૃતિનું સૌથી સુંદર અને અમૂલ્ય વરદાન છે.
હ
વરસાદ વિના
હા.
પૃથ્વી પર વરસાદ નિર્ણતા પૃથ્વી પર જીવની કલ્પના પણ અશક્ય છે.
બરાબર.
પાણી જીવનનો આધાર છે, અને વરસાદ એ પાણી નું મુખ્ય સ્ત્રોત છે. તમે એ સારી સારી રીતે જાણો છો?
સાચી વાત છે તમારી, વરસાદ એ આપડી એક જરૂરિયાત પણ છે કે આપડો દેશ જે મોસ્ટ ઓફલી ખેતી પ્રધાન દેશ છે. તો વરસાદ ના આધાર ઉપર આપડી ખેતીઓ ઘણી બધી મોસ્ટ ઓફલી કરવામાં આવે છે. જેમ કે હાલ હમણાં ખેતીની સિઝન, હવે વરસાદ પડ્યો એટલે ખેતીની સિઝન ચાલુ થઈ એટલે લોકો અલગ અલગ બધા પાકો કરશે ખેતરમાં, અને બીજું કે, વરસાદથી નદીઓ, તળાવો. અને ઘણું બધું
હ
અ પાણી ભરા, શે જેની આપણેે જરૂરત છે, એનો આપણે યુઝ કરશું.
હા, તમારી વાત એકદમ સાચી છે. તમે કીધું એવી રીતના, ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશના મોટા જ મોટા ભાગના ખેડૂતો વરસાદ પર જ નિર્ભર હોય છે. અ અને સમયસર અને પૂરતો વરસાદ થાય તો પાક પણ સારો એવો થાય છે, અનાજનું ઉત્પાદન વધે છે અને દીની દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત બને છે, પરંતુ જયારે વરસાદ ઓછો પડે છે, દુષ્કાળ આવે છે. અને વધુ પડે તો પૂર જેવી પણ આપત્તિઓ સર્જાય છે.
બરાબર.
હાલનો વરસાદ તો એવો છે કે વરસાદ વાતાવરણ, વરસાદ તેવું થાય છે, પરંતુ વરસાદ ઓછો આવે છે. વીજળી ની ગર્જના પણ વધુ થાય છે. પણ પરંતુ વરસાદ ઓછો થાય અને ગરમી વધુ થાય છે.
બરાબર.
તમે જાણો છો, વરસાદ હા?
કે વરસાદ. કઈ રીતે પડે છે, જેમકે વરસાદ પર્યાવરણ નું સંતુલન જાળવા માટે ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે, જેમ કે વૃક્ષો, છોડ અને પક્ષીઓ અને જંગલ, જંગલી પ્રાણીઓ વરસાદ પર આધાર રાખે છે. વરસાદના કારણે લીલાછામ રહે છે જંગલો. અને હવા શુદ્ધ બને છે, અને ધરતીનું તાપમાન નિયંત્રિત રહે છે.
હા, તમારી વાત એકદમ સાચી છે.
અ વરસાદ ની એક વ વૈજ્ઞાનિક મહત્વ પણ છે કે, સૂર્યની ગરમીથી દ દરિયો, નદીઓ અને તળાવો છે, એનું પાણી વરાળ બનીને આકાશમાં જાય છે, અને ત્યાં વાદળો બને છે, અને જ્યારે તે ભારે થાય છે ત્યારે વરસાદના સ્વરૂપ માટે ધરતી પર ફિવર્સે છે. આને એક જળ ચક્ર કહેવામાં પણ આવે છે. જળ ચક્રને કારણે પૃથ્વી પર પાણી નું સંતુલન જળવાઈ રહે છે.
હા, તમારી વાત એકદમ સાચી છે. વરસાદ પર્યાવરણ માટે ખૂબ જ મહત્વ છે. વૃક્ષો, છોડ તથા પ્રાણી, પક્ષીઓ. ના જીવન આપવા માટે વરસાદ ખુબ જ જરૂરી છે. વરસાદ હવાને શુદ્ધ કરે છે તમે કીધું એવી રીતના. ધૂળ ને એ નીચે બેસાડી દે છે, વાતાવરણને ઠંડુ બનાવે છે. હરિયાળી વધવાથી પ્રકૃતિનું સૌંદર્ય અનેક ગણું વધી જાય છે. પરંતુ આજના જમાનામાં જંગલોનું સતત કાપ. કાપવામાં પ્રદુષણ અને આબોહવા, આબોહવા પરિવર્તનના કારણે વરસાદ નું ચક્ર બદલાઈ રહ્યું છે, ક્યાં ખુબ વરસાદ પડે છે તો ક્યાંક વરસાદ પડતો જ નથી. તેથી આપણે વધુમાં વધુ લોકો વૃક્ષો વાવા જોઈએ. પાણી નો બગાડ અટકાવવો જોઈએ. અને વરસાદી પાણી નો સંગ્રહ એટલે કે રેઇન વોટર હાર્વે સ્ટિંગ આપડે કરવું જોઈએ. રેન વોટર હાર્વેસ્ટિંગમાં એવું હોય છે કે આપણે જે વરસાદનું પાણી વ્યર્થ જાય છે તેને આપણે જમીનમાં સેફ રીતે સ્ટોર કરીએ.
બરાબર, કેમ તમે કીધું કે આપણે બી કેટલીક જવાબદારી હોય છે કે આપણે વરસાદના પાણી ની વ્યર્થ જવા દેવું જોઈએ નહીં. ધારો કે શાળાઓ અને કોલેજોસ પછી જાહેર સ્થળો છે, વરસાદમાં પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. જેમ એના લીધે જે પાણી છે એને આપણે બચાવી શકીએ અને બીજું બી એ છે કે વૃક્ષો વાવવાના વાવવા, નદીઓ અને તળાવોને સ્વચ્છ રાખવા તથા પાણીના બગાડ અટકાવવું જોઈએ. જો આજે આપણે પાણી બચાવીશું તો આવનારી પેઢીને પણ આપણી આ જે પાણીની અછત થશે એને આપણે ટાળી શકીએ છેએ.
હા હા તમારી વાત એકદમ સાચી છે વરસાદનું પાણી માત્ર ખેતી માટે જ ઉપયોગી નથી, પીવા માટે પણ ઉપયોગી છે, વીજળીના ઉત્પાદન અને ઉદ્યોગો માટે ખૂબ જ ઉપયોગી છે. વરસાદથી નદીઓ, તળાવો, સરોવરો અને બધા પાણી ના જરાશયો છલકાય આવે છે ભૂગર્ભ માં જળનું સ્તર પણ વધે છે, જેના કારણે ભવિષ્યમાં પાણીની અ જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. તેથી આપણે જેટલું થાય એટલું પાણી બગાડવું નહી અને તેને બચાવવાનું જોઈએ.
બરાબર, સાચી વાત છે. જેમ તમે કીધું એ જ કે પાણી આપડે બચાવવું જોઈએ.
હા.
સાચી વાત છે, પાણી બચાવવું જ જોઈએ કેમ કે જો આજે હાલ આજકાલ જો પરિસ્થિતિ વાતાવરણ સતત બદલાતું રહે છે કે ક્યારેક વરસાદ વધુ પડે છે ક્યારેક ઓછો પડે છે. જયારે વધુ વરસાદ પડે છે, ત્યારે ઘણું મોટું નુકસાન પણ કરી જાય છે. અને ઓછો વરસાદ પડે છે ત્યારે કેટલીક પરિસ્થિતિનો સામનો પણ કરવો પડે છે. જેમ કે વધુ સૂકું છે. ત્યાં આગાળ પાણી પીવાની પછી એને વાપરવા માટે જેવી ઘણી સમસ્યા નો સામનો કરવો પડે છે. જયારે જ્યાં જગ્યાએ વધુ વરસાદ પડી જાય છે ત્યારે ત્યાં અમુક પૂરો આવે છે. જેના કારણે મોટું નુકસાન થાય છે ખેતીને નુકસાન થાય છે, ઉદ્યોગને નુકસાન થાય છે. પછી જે પણ કઈ વ્યવસ્થા છે તે તૂટી ભાગે છે. જેના કારણે મોટી મોટી નુકસાન થઈ શકે છે.
હા, તમારી વાત એકદમ સાચી છે. જ્યારે બસ આપડે આપણું જીવન વરસાદ પર જ આધારિત છે વરસાદ થી આપડે આપણને પીવાનું પાણી વાપરવાનું પાણી ઉદ્યોગો માટે તેમજ ખેતી માટે પણ આપણને વરસાદના પાણીની જ ઉપયોગીતા હોય છે. વરસાદના પાણીના આપડે ઘણો ઉપયોગ કરીએ છેએ જેમ કે આપડે તેની વિચળી બનાવીએ છીએ સિંચાઈ માટે ઉપયોગ કરીએ છીએ અને ઉદ્યોગો માં પણ ઉપયોગ કરીએ છે. તેની આપણે વીજળી એવી રી તા બનાવીએ છી કે જયારે વરસાદનું પાણી એક જ પર ભેગું થાય ત્યાં આપડે ડેમ બનાવીએ છ છેએ અને ત્યારે જ્યારે પાણી છલકાય છે ત્યારે એ પાણી દ્વારા ટરબાઈન નું ફરે છે ત્યારે આપડે વીજળી નું ઉત્પાદન કરે છે ને ત્યાં વીજળી આપણને ઘણી ઉપયોગ માં આવે છે.
બરાબર, સાચી વાત છે. એટલે કે વરસાદ આપડા માટે ખુબ વધુ જરૂરી અને અહ ઉપયોગી વસ્તુ છે. અહ આથી આપણે જે વરસાદ છે એને સંતુલ રાખવા માટે અને પાણી બચાવવા માટે કેટલાક પગલાઓ જેવા લેવા જોઈએ કેમ કે વરસાદ ઓછો પડે એના માટે આપડે વૃક્ષારોપણ કરવું જોઈએ પાણી બગાડ અટકાવવું જોઈએ અને વરસાદ પાણી નો સંગ્રહ કરવો જોઈએ. રેઇન વોટર હાર્વેસ્ટ જેમ તમે આગળ હમણાં કીધું એ પદ્ધતિ અપનાવી વરસાદ આપણા માટે ખૂબ જરૂરી છે. જેનાથી આપડે પાણીનો બચાવ કરી શકીએ છીએ અને પાણી એક પાણી નું દરેક ટીપો અમૂલ્ય છે અને તેનું સમજ બી સમજદારી પૂર્વક ઉપયોગ કરો એ આપણી જવાબદારી છે.
હા, તમારી વાત એકદમ સાચી છે. પાણી તે જરેક દરેક જીવતા વ્યક્તિ તથા પ્રાણી પક્ષીઓ માટે ઘણું ઉપયોગી અને ઇમ્પોર્ટન્ટ અહ છે. તમે જોવો છો કે જયારે વરસાદ ને પહેલું ટીપૂ પડે છે ત્યારે ચારેય બાજુ લોકો ખુશ થાય છે અને ચારે બાજુ માટીની સુગંધ ફેલાય જાય છે.
સાચી વાત છે.
હા, નાના બાળકો વરસાદમાં રમ નાના બાળકો વરસાદમાં રમવાની મજા માણે છે. લોકો વરસાદ ના પહેલા પાણી એ નાય છે અને પોતાનું શરીર ભીજવે છે. તમે પણ આવા અનુભવ તો કર્યા જ હશે.
હા, સાચી વાત છે. વરસાદ હા મેં પણ વાણ્યું છે. અને મજા આવે છે વરસાદની સિઝનમાં. સી સી વરસાદ માત્ર પાણી નુ ટીપા નથી પરંતુ જીવન આશા સમૃદ્ધિ અને ખુશીઓ નો સંદેશો છે ખેડૂતો ના ખે તરમાં સોનાના પાક લાવનાર નદીઓની વહેતી રાખનાર અને સમગ્ર પ્રકૃતને નવજીવન આપનાર વરસાદ નું આપણે હંમેશા સન્માન કરવું જોઈએ. આપણે સૌ મળીને આપણું સંરક્ષણ કરીએ અને પર્યાવરણ ને બચાવીએ અને કુદરતની આ અમૂલ્ય ભેટને સાચવવાનો સંકલ્પ લહીએ. જળ બચાવો જીવન સાચ બચાવો, વૃક્ષ વધારો. અને ધરતીને હળીયાળી બનાવો એવા પણ અમુક જે વાક્યો છે અને જે એ બધું આપડે યાદ રાખીને ચાલવું જોઈએ જેથી વરસાદને મહત્વ અને પાણી નું મહત્વ આપડે સમજી શકીએ.
હા, તમારી વાત એકા તી એકદમ સાચી છે, તમારી વાત પરથી મેં અંતિમમાં એટલું જ કહેવા માગું છું. જળ છે તો જીવન છે અને વરસાદ છે તો હરિયાળુ ભવિષ્ય છે. આપનો ખુબ ખુબ આભાર તમે આપનો ખુબ ખુબ આભાર. તમે મારી સાથે વરસાદ પર આટલી ચર્ચા કરી.
અમને પણ મજા આવી તમારા જોડે વાત કરીને. સારું કોઈક નવું એવું મજેદાર ટોપિક હશે ત્યારે જરૂરથી હું તમને યાદ કરીશ.
હા હા જરૂરથી યાદ કરજો મેં પણ તમને જરૂરથી યાદ કરીશ.
ચોક્કસથી ધન્યવાદ.